ઓ, હા. કેમ છો હા કેમ છો તમે હું પણ મજામાં છું ઘરે કેમ છે બધું
બસ બધા મજામાં છે
હવે બસ આ મંથ નો એન્ડ છે મંથ એન્ડ ચાલે છે તો એ જ બધો ઘર નો હિસાબ કરું છું કે કેવું આમ બરાબર છે નથી
બિલકુલ હા આપણે બજેટથી ચાલવા માટે આપણને આ તો જોવું જ પડે છે આપણે મહિનો થાય એટલે મહિનામાં કેવી રીતે આપણને અ બજેટ બનાવવો એ તો આપણને જોવું જ પડશે
હા એ તો છે પૈસા આપણા જીવનને મહત્વપૂર્ણ જરૂરિયાત છે અને આપણે જેટલું બચાવીએ અને જેટલુંને ઓછું ખર્ચ કરીએ એટલું સારું
બિલકુલ એ તો એકદમ સાચી વાત છે પણ આપણે કોઈ પણ એસ્ટ્રા અર્નિંગ કરીએ એ પણ આપણે પૈસાની બચતમાં જ આવે કારણ કે આપણે એને આવતા મહિનામાં એડ ઓન કરી કરી શકીયે છે તો આપણને જે આપ જે અનિંગ ના જે સાધન છે એમાં પણ આપણને વધારો કરવો જોઈએ એનાથી પણ આપણે પૈસા નો આપણે વધારે અર્નિંગ કરીએ તો એ પણ આપણે એક પ્રકારની બચત જ કેહેવાય વાય
હા હા એ તો છે હવે જો દરેક વ્યક્તિ એ પોતાની જરૂરિયાત પૂરતું આમ પૈસા ખર્ચ કરવા જોઈએ અને જે કમાવે છે જે પણ વ્યક્તિ તેમાં આપણે એમાંથી થોડું આપણે એને સેવ કરવાનું જોઈએ હવે સમજી લો કોઈ માણસ હજાર રૂપિયા કમાવે છે તેમાંથી એને સો રૂપિયા કા તો બસો રૂપિયા સેવ કરવા જોઈએ કારણ કે એ જ પૈસા એને જયારે કોઈ આર્થિક સ્થિતિ આવી જાય એમ ઘ કરે કઈ અકસ્માત થઈ જાય તો ત્યાં એ પૈસા કામ આવે
આ તો બિલકુલ સારી વાત કીધી તમે દરેક માણસ ને કારણ કે પૈસા છે એ બધાના જીવનમાં બહુ જ મહત્વ ધરાવે છે આજકાલ તો તમને ખબર જ છે કે મોંઘવારી એટલી વધી રહી છે તો આપણને બજેટ બહુ સારી રીતે ચ બનાવીને ચ ચલાવવો પડે કારણ કે આપણને કેટલી જગ્યાએ પૈસાની જરૂરિયાત પડે છે જેમ કે આપણે બાળકોના ભણતર માટે પછી કોઈ પણ એ એક્સિડેન્ટલી આપણા પાસે હેલ્થ રિગાર્ડિંગ કોઈ તકલીફ આવી જાય તો આપણા સ્વાસ્થ્ય માટે પણ આપણને આપડ પૂરતું પૈસો આપણા પાસે હોવો જોઈએ કોઈ પણ એક્સ ડેંટલી આપડા પાસે એવી એમરજન્સી આવી જાય મેડિકલ એમરજન્સી કે આપણને ત્યાં પૈસા જોઈતા હોય તો આપણેે જો પહેલાથી બચત કરીને રાખી હોય તો આપણેે એ સમય કામ લાગે
હા એ તો છે અને જો કમાયેલા પૈસા આપડે યોગ્ય રીતે ઉપયોગ કરવા જોઈએ એને ફાલતુ મામ ખર્ચ ન કરવો જોઈએ જેટલું બને એટલું આપણે પૈસા બચાવવા જોઈએ અગર એ સમજી લો મારે કોઈ ઇલેક્ટ ટેક્ટ્રોનિક્સની વસ્તુ લેવી છે મારે ટીવી લેવું છે તો મે ખાલી ટીવી લઈને આવી જઈ એના સાથે તે પછી મેં એનો જે પાછળનું જે ટીવી મૂકવાનું છે તે નહીં લેઉં કારણ કે એના વગર ચાલી શકે છે પછી ઓના મોટા મોટા સ્પીકર્સ આવે છે તે લેવાની જરૂર નથી મને તેના ખર્ચા આપણે નહીં કરવા જોઈએ
બિલકુલ આપણને જે જ વસ્તુની જરૂરિયાત છે આપણને એજ વસ્તુ લેવી જોએ એના સાથે આપણે ફિઝુલ ખર્ચી નહી કરવી જોઈએ પણ આપણે પણ એવું જ આપણે ર રોજ ના રોજિંદા જે સમ કામ મા જે પણ આપડે વસ્તુ લેવા જઈએ છીએ એમાં પણ આપણે એવું જ કરીએ છીએ આપણે મોલમાં કાય પણ ખરીદી કરવા જઈએ તો આપણે લિસ્ટ બનાવીને નો જતા હોઈએ અને જેટલી વસ્તુ જોઈએ કારણ કે જોવા એક આકર્ષણ નો કેન્દ્ર હોય છે કે આપણે જેટલી ઓફર્સ જોઈએ જેટલી વસ્તુઓ વધારે થી વધારે જોઈએ એમને જોઈને આપણે ખરીદી લેતા હોઈએ છએ કે જેની આપણને ઘરમાં એટલી જરૂરિયાતી નથી હોતી એને પણ આપણે ખરીદી લેતા હો હોઈએ છે તો એ આપણે એવું નહી કરવું જોઈએ આપણને જે જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી જ વસ્તુની ખરીદી કરવી જોઈએ આપને પ પૈસા બોહ જ સાવચેતીથી વાપરવા જોઈએ કારણ કે જો આજે આપડે મૂડી બ બચાવીશું તો આપણા ભવિષ્ય માટે ઈ કામ લાગશે
હા એ તો તમે સાચી વાત કીધી અને બચત કરવું એ ખૂબ સારી ટેવ છે અને જે બચત કરીએ છે તે આપણને ભવિષ્યમાં ઉપયોગી સાબિત પણ થાય છે છે જેમકે કોઈ અચાનક આપણને મુશ્કેલી આવી જાય છે અ જે આમ જેનાથી આપણે એમાં પૈસા જોઈએ છેીએ આપણને જેમ કે કોઈ કોઈનું લાઈક કોઈની હેલ્થ ખરાબ થઈ ગઈ આપણને એજ્યુકેશન માટે કઈ જોઈએ છે કોઈનું કઈ આપણા પરિવારમાંથી કોઈનો અકાસ્માત થઈ ગયો તો એના માટે પણ આપણા પૈસાની જરૂર પડે જ છે અને ઠીક છે અગર તમે લાઈફ ઇન્સ્યોરન્સ કરાવું હોય તો ખુ ખૂબ સારી વાત છે પણ જો કોઈ કોઈ એટલા જાણીતા નહીં હોતા કે એ લોકોને ખબર નહી હોતી કે લાઈઇફ ન્શ્યોરન્સ સુું છે હેલ્થ ઇશ્યોરન્સ શું છે તો એના માટે એ લોકોએ બચત કરવી ખૂબ જરૂરી છે
આ તો બિલકુલ સારી વાત કીધી તમે અને બીજી વાત એ પણ છે કે આ આપણે સરકાર પણ કેટલી બધી યોજનાઓ ચલાવે છે જે અ તમે હેલ્થ રિગાર્ડિંગ વાત બ છે કેટલી બધી આયુષ્ય માવી યોજના પછી કેટલી બધી એવી સરકારી યોજનાઓ છે આપણને એનો પણ ઉપયોગ કરવો જોઈએ અને પૈસાની બચત કરવી જોઈએ જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણે મોટા મોટા જો પ્રાઇવેટ સેક્ટર નો આપડે ઉપયોગ કરતા હોઈએ છે ત્યાં ફી નો બહુ જ ઊંચો પ્રમાણ હોય છે જેનાથી પણ આપડે વધારે પૈસા એમાં અફડાઈ જાય છે તો આપણે પૈસા કેવી રીતે બચાવવા એની આપણને ટેવ શરૂઆતથી જો આપણા આવી ટેવ હોય તો એ આપણા માટે બહુ જ લાભ લાભદાયક સાબિત થાય છે
હા, એ તો તમે સાચી વાત કીધી બીજી તરફ આપણે છે ને પૈસા ખર્ચ પણ કરવા એ પણ ક્યાં જ્યાં જરૂરિયાત વસ્તુઓ હોય ત્યાં એ ખરીદવા માટે બિનજરૂરિયાત વસ્તુઓ માટે નહીં હવે સમજી લો મારા પાસે પૈસા છે મારે ખર્ચ નથી કરવું, બટ આપણેે ખર્ચ કરવા એના માટે છે શાકભાજી માટે જે આપડું પેટ ભરવાનું છે, એના માટે તો આપણે પૈસા ખર્ચ કરવા જ પડે છે ને હું એમ નથી કેતી કે તમે બહુ મોંઘી, મોંઘી, શાકભાજી ખાવો ઠીક છે અગર તમારી ઈન્કમ હાઈ હશે તો તમે એફોર્ડ કરી શકો છો, બટ અગર તમારી લો ઇન્કમ છે તમારે એ હિસાબે શાકભાજી નોર્મલી લઈને ખાવું પડે છે તો આપણે પૈસા પણ ખર્ચ કરવું જોઈએ અને મેં તો એવું પણ સાંભળ્યું છે કે જેટલું આપણે પૈસા ખર્ચ કરશો એટલે આપ આપણને કમાવાનું વધારે આમ ધગસ રહેશે કે નહીં મારા પાસે પૈસા નથી તો મારે હજુ કમાવા પડશે
કરી કે જ્યાં આપણે જરૂરિયાત છે જે વસ્તુને આપણને જરૂરિયા છે એ વસ્તુ માટે આપણને જરૂરથી પૈસા ખર્ચ કરવા જોઈએ અને જો એમાંથી એક આપણે બાળ ન ભણતર પણ છે બાળકો ના ભણતર માં પણ આપણને સારો પૈસો ખર્ચ કરવો પડે છે તો કારણ કે એના ભવિષ્યના વિકાસ માટે એના કાલનો સારો નિર પ્રણ માટે આપણને આ બધી પૂરતી વ્યવસ્થા કરવી પડે છે તો એમાં આપણને થી ખર્ચ કરવો જ પડે છે અને આજકાલ તો મોઘ એટલી વધી ગઈ છે કે આપણને આવતીકાલના જે ખર્ચા છે એના માટે પણ તૈયાર રહેવું જોઈએ એના માટે આપણને નાની નાની ઘરની બચત જરૂર થી કરવી જોઈએ ફિઝુલ ખર્ચી નહી કરવી જોઈએ, ઘરમાં જે વસ્તુ આપણેે ચાલ હોય કે જે આપણે સીઝન ની વસ્તુ હોય આપણે જેમ તમે કહો છો ને કે શાકભાજી આપે મોંઘી નહી પણ જે જરૂરિયાતની હોય એ લેવી જોઈએ જે સીઝનની વસ્તુ હોય છીયે એ આપણને જરૂરથી લેવી જોઈએ એનાથી આપણે આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા આપણે બજેટ ફ્રેન્ડલી પણ હોય છે તો આપણને સીઝનમાં ચાલતી વસ્તુ હોય છે એ જરૂર થી એનો ઉપયોગ કરવો જોઈએ એનામાં પણ વધારે ખર્ચો નથી
તો આ પ્રમાણે આપણને પૈસા બહુ જ સોચી સમ જીને અને પછી ખર્ચ કરવા જોઈએ.
હા એ તો તમે સાચું કીધી કે સાચું કીધું અને જો હવે જો આપ આપણેે વધુ પડતું બી એમ ખર્ચ નહી કરવું જોઈએ લાઈક આપણે બચત કરવી જોઈએ અને પૈસા પણ ખર્ચ કરવા જોઈએ અને આમ કહીને કે બેવના વચ્ચે સંતુલન જાળવું ખૂબ જરૂરી છે અને સમજદારીપૂર્વક ખર્ચ કરવાથી પૈસાની કિંમત પણ આપણને સમજાય છે બચત વ્યક્તિને આત્મનિર્ભર બનાવે છે અને આજની બચત આવતીકાલની સુરક્ષા છે તેથી દરેક વ્યક્તિ એ બચતની ટેવ અ કરવી જ આમ હોવી જ જોઈએ હરેક દરેક વ્યક્તિમાં બચત ની ટેવ
બિલકુલ હ હા એ તો એકદમ સાચી વાત કીધી તમે કે આપણે જો આજ બચત કરીશું તો આપણે આપણું ભવિષ્ય કાલે સુરક્ષિત કરીશું તો આપણને જરૂર થી આવા કામ નાના નાના પ્રયાસો કરવા જોઈએ જેનાથી આપણે પૈસાની બચત પણ થાય અને હા સા ચસારી જગ્યા અને સાચી જગ્યા ઇન્વેસ્ટ કરવું એ બહુ જરૂરી છે આપણા પાસે તો ઇવેસ્ટમેન્ટ હોય પૈસા હોય તો આપને એવી જગ્યા પૈસા લગાવવા જોઈએ જે આપણે ભવિષ્યમાં આપણને સારો વળતર આપી શકી એમાં આપણે એલઆઈસી નો ચુનાવ કરી શકીએ છેએ કોઈ પણ પ્રકારની પોલિસી નો ચુ સારી પોલિસી નો ચુનાવ કરી શકી છે પછી શેર બજારમાં જો આપણને આવડત હોય તો અને કોઈ પણ એવા બિઝનેસમાં જેમાં આપણને અમ ખ ખાતરી હોય છે કે આમા આપણને કોઈ નુકસાન નહીં થઈ શકે તો આવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરીને આપણે આપણી ઈન્કમમા વધારો પણ કરી શકીએ છીએ
હા એ તો તમે સાચું કીધુ ને હવે તો ઓલી અગર તમે ડેલી હર મહિને બચત ની કરી શકતા હોય તો તમારે તમારી પાસે ઓપ્શન પણ આવ્યું છે બેંક વાળા પર ઓલુ રિકરિંગ ડિપોઝિટ કરીને એક અકાઉન્ટ ખોલે છે કે- જ્યાં તમારી સેલેરીમાંથી ત્રણ ચાર હજાર કા તો જે પણ તમારે સેલેરી મુજબ જે પૈસા તમારે સેવ કરવા હોય તે ડાયરેક્ટ અકાઉન્ટમા જતા રહેશે અ- અને જ્યારે એ એન્ડ ઓફ ધ મંથમા જ્યારે બી એ ટાઈમ પીરિયડ થશે ત્યારે તમને રી ટન મળી જશે અ ઇન્ટરેસ્ટ સાથે ને અગર જો સેમ તમને બેંકમા ન નાખવુ હોય તો પછી તમારું આ જે ઇન્વેસ્ટમેન્ટમા એક ઓપ્શન આવે છે એસઆઈપી કરીને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લેન તેમા પણ તમે ઇન્વેસ્ટ કરી શકો છો
બિલકુલ સાચુ કહો છો તમે તો આ પૈસાની અ બાબત પર વાત કરીને બહુ સારું લાગ્યુહવે જરૂર થી બચતને આપણે આપણા જીવનમા ઉતારીશુ અને ફરી મલીએ
હા ચાલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ